હેલો કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ મજામાં આજે છે ને આપણે ખોરાક અને સમાજ વિશે વિસ્તારથી વાત કરીશું.
ખૂબ સરસ વિષય છે ખોરાક તો દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ સાબિત છે.
હા એટલે તો અને ખોરાક વગર તો જીવનની કલ્પના જ કરવી મુશ્કેલ છે.
બિલકુલ સાચી વાત પણ ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી હું એવું માનું છું.
હા એ તો બિલકુલ ખોરાક સંસ્કૃતિ પરંપરા અર્થવ્યવસ્થા આરોગ્ય અને સમાજ સાથે પણ જોડાયેલો છે.
બિલકુલ સાચી વાત અને આપણે જયારે કોઈ નવા દેશ કે રાજ્ય વિશે જાણવાની આપણને ઈચ્છા થાય ને ત્યારે તેના ખોરાક વિશે જાણવું એક સરસ શરૂઆત બની શકે.
હ એજ તો સાચી વાત તમારી કારણ કે દરેક પ્રદેશનું ભોજન છે ને તેના ઈતિહાસ અને ભૌગોલિક પરિસ્થિતિઓ દર્શાવે એટલે એ પ્રમાણે ભોજન હોય ત્યાંનું.
હમ. કારણ કે આપણે જો ઉદાહરણ તરીકે જોવા જઈએ તો આપણે દરિયા કિનારાના જે પ્રદેશ હોય એમાં સી ફૂડ વધુ જોવા મળે છે.
હા એ તો છે ને જયારે જો પહાડી વિસ્તાર આપણે એ બાજુ જઈએ ને જ્યાં ઊર્જા આપતા અને ગરમ રાખે ને એવો ખોરાક બધું આપણેે લોકપ્રિય હોય એ બાજુમાં.
હા અને પાછું ભારતમાં તો ખોરાકની વિવિધતા અદભુત છે.
બિલકુલ સાચી વાત છે હા જાણે આપણે ઉત્તર ભારત કે દક્ષિણ ભારત સુધી જઈએ ને તો અને પૂર્વ કે પશ્ચિમ સુધી જઈએ ને તો એવી રીતે ખાવાનું પણ બદલાઈ જાય કે તમે જે બાજુ જાવ ને એ બાજુનું ખાવાનું જુદું હોય.
હા અને આપડે જો પંજાબની વાત કરીએ તો એ સાઈડ જે પંજાબી ફૂડ હોય એ તો એટલું સારું હોય કે કોઈપણને આપોપ ભાઈ જાય.
હા અને જો આપણે દક્ષિણ ભારતમાં જઈએ ને તો પછી ઈડલી ઢોસા તો એ બધું તો આપણને એટલું ભાવે અને એટલું આમ વિશેષ ધ્યાન ધરાવે છે ત્યાં એ.
એજ મને પણ બઉ ભાવે છે અને આપણું ગુજરાત તો રહી જ ગયું ઢોકળા છે ખમણ છે ખાખરા આખા દુનિયામાં બધું પ્રખ્યાત છે.
હા એ તો છે અને આપણે આમ જોવા જઈએ ને તો રાજસ્થાનની દાલબુટી ચૂરમા અને એની અલગ અલગ બીજું બી વસ્તુ રાજસ્થાનનું બી બહુ ઘેવર છે અને બધું બહુ ફેમસ છે.
હં અને આ બધા ખોરાક માત્ર વાનગીઓ નથી પણ જે સા સ્થાનિક સંસ્કૃતિ છે એનું પ્રતિબિંબ પણ છે.
હા ખોરાક લોકોને આમ એવું લાગે છે એક બીજા સાથે જોડે આમ પણ કામ કરે છે આપણને જોડવાનું.
હા બિલકુલ જોઓને લગન હોય કે જન્મ દિવસ હોય કે કોઈ પણ તહેવાર કે કોઈ પ્રસંગ હોય ભોજન તો મહત્વપૂર્ણ ભાગ ધરાવે જ છે.
હા એ તો છે જો ને કેટલાક તહેવારો તો ખાસ આમ ખોરાકના વગર અધુરા જ લાગે કે અમુક તહેવારો તો ખોરાક માટે જ વખણાતા હોય ને એવું લાગે.
હા જો ને આપડે વાત કરીએ તો ઉત્તરાયણ આવે તો આપડે બધા ઊંધિયું જલેબી ફાફડા એ બધું ખઈએ.
હા એ તો છે ને આપે દિવાળી આવે તો કેવું મીઠાઈને ફરસાણ લાઇએ અને બધા ભેગા થઈને ખાઈએ એવું વાત છે આ તો.
હા અને પાછું હોળી છે એમાં આપણે સાથે વિવિધ પ્રકારની મીઠાઈઓ અને નાસ્તા પણ જોવા મળે છે આપણને.
હા અને ઈદ પર આમ સેવૈયા અને આમ પારંપારિક વાનગીઓ પણ બનાવે લોકા એટલે.
હા અને ક્રિસમસ પર પણ લોકો કેક અને બેકરી આઈટમ્સ પણ બનાવે અને પછી બધા ખાય.
હા એજ તો એટલે આવી તો પરંપરા લોકા વચ્ચે આમ એકતાને ઉત્સાહ જાળવી રાખે કે ખાવાના લીધે લોકા જોડાયેલા રે.
હા બિલકુલ સાચી વાત છે અને ખોરાકનો સંબંધ તો આરોગ્ય સાથે પણ બહુ જ ઊંડો છે.
હા એ તો છે જ ને યોગ્ય આહાર સારા સ્વાસ્થ્ય માટે પણ બહુ જ કામ કામનું છે વસ્તુ એ.
હ ખાવા તો આપણને શરીરની ઊર્જા પછી વૃદ્ધિ અને રક્ષણ માટે વિવિધ પોષક તત્વો બધું આપણને એ બધું જરૂરી છે.
હા એક તો અને એમ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફેટ વિટામિન મિનરલ આ બધું જ આપ બહુ જરૂરી છે આપણા શરીર માટે.
હ અને પાછું સંતુલિત આહાર એટલે આ બધા પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળવા જોઈએ.
હા એજ તો આજના યુગમાં તો લોકો ફાસ્ટ ફૂડ તરફ વધુ આમ આકર્ષિત થતા જોવા મળે છે જેના લીધે આ બધું એમને મળતું નથી ખાવામાં.
હા અને એટલે જ આપણે જાગૃતિ અને સંતુલન બંને જરૂરી છે.
હા એ તો છે અને ફાસ્ટ ફૂડ આમ સ્વાદિષ્ટ હોય છે પણ તેનો અતિરિકત આરોગ્ય આમ હાનિકારક છે આપણા શરીર માટે.
બિલકુલ સાચી વાત ઘરના ખાવા જેવું કોઈ જ ખાવા નહીં એકદમ પૌષ્ટિક, સ્વચ્છ અને આપણને પ્રોટીનથી ભરપૂર.
હા એ તો છે કારણ કે તેમાં આમ વપરાતા પદાર્થો અને જે પદ્ધતિઓ હોય એ વધુ આમ નિયંત્રણમાં હોય ને એટલે.
હા અને તે ઓર્ગેનિક કપ વિશે એ સાંભળ્યું છે?
હા હમણાંની એની બહુ ચર્ચા થઈ રહી છે કે ઓર્ગેનિક ખેતીમાં તો રસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ ના હોય કે ઓછો હોય એટલે આપણા માટે બહુ સારું.
હા ઘણા લોકો તો મને કે છે કે ઓર્ગેનિક ખોરાક વધુ સ્વાસ્થ પ્રદ હોય છે.
હા મેં પણ એવું સાંભળ્યું છે કે એવું હોય છે કે તેની કિંમત પણ બહુ વધારે હોય તમને ખબર એવું?
હા તે કદી ટ્રાય કર્યું છે?
હા મેં ખધું આમ ખેડૂ એવું ખાધું નથી પણ સાંભળ્યું છે ખરું.
હા અને ખોરાકનો સંબંધ તો સ્વાસ્થ્ય સાથે પણ ઘણો છે.
હા ખેડૂતથી લઈને કે રેસ્ટોરન્ટ સુધી લાખો લોકોની રોજગારી ખોરાક સાથે જ જોડાયેલી છે.
હ ખેતી છે પ્રોસેસિંગ પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટ એ બધામાં રોજગારીની તક પણ મળે છે આનાથી.
તો છે ફૂડ ઇન્ડસ્ટ્રી વિશ્વની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી ગણાય ખબર તમને?
હા કારણ કે ટેકનોલોજી એ પણ ખોરાકની દુનિયાને ઘણી બધી બદલી નાખી છે અત્યારે આપણે જોઈએ તો જાત જાતનું બધા ટેકનોલોજી યુઝ કરીને બધું કરે છે.
હા એ તો અત્ય્યારે તો કેવું પેલું ઓનલાઈન ફૂડ ડિલિવરી પણ એ લોકો તો ઘરે બેઠા બેઠા ભોજન ઘરે મંગાવી દેવાય.
તને ખબર છે હું બી એવું જ કરું છું કઈક ખાવું હોય બહારનું તો ઘરે બેઠા દસ મિનિટમાં આપણી જોડે આઈ જાય.
હા એ તો છે કેમ ક્લાઉડ કિચન જેવી નવી નવી પદ્ધતિ પણ ઉભી થઈ છે ને અત્યારે તો.
હા અને સોશિયલ મીડિયા પણ એક ખોરાકની પસંદ પર અસર કરે છે.
હા નવી નવી વાનગીઓ અને રેસ્ટોરન્ટ સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી લોકપ્રિય જ બની જાય એના પર બધા રીલ્સ મૂકે પોસ્ટ મૂકે એટલે લોકો જોવે એટલે આકર્ષિત થઈ જાય એનાથી.
સાચે મારી જોડ પણ આવું જ થયું હતું હું જયારે એક જગ્યાએ ફરવા ગઈ હતી ને એ વખતે મને વિચાર આવ્યો કે બહાર ખઉં પણ હું ત્યાં એ જગ્યાએ નવી હતી તો મેં પછી સોશિયલ મીડિયામાં સર્ચ કર્યું તો મને માત્ર પાંચ મિનિટમાં તો મળી ગયું કે આ જગ્યા સારી છે ને અહીંયા જવાય પછી મેં ત્યાં જઈને ત્યાંનું ટેસ્ટ કર્યું તો બહુ જ સારું હતું.
એને તો ફાયદો છે અત્યારે આપણને ઓનલાઈન રિવ્યુ પણ મળી જાય કે કોઈ જગ્યાએ જતા પેલા આપડણે ઓનલાઈન રિવ્યુ જોઈ લઈએ કે એની વસ્તુ આપણને બધી ખબર પડી જાય ઘરે બેઠા બેઠા.
હા બિલકુલ પણ છે ને ખોરાક સાથે સંબંધિત એક મોટો મુદ્દો ફૂડ વેસ્ટ પણ છે.
હા એ તો ખુબ મોટો મુદ્દો છે તમને ખબર?
હા કારણ કે દુનિયામાં દર વર્ષે ઘણું ભોજન બગાડવામાં આવે છે લોકો દ્વારા.
હ અને જયારે બીજા ઘણા લોકોને તો પૂરતું ભોજન પણ મળતું નહી અહીંયા લોકો ખાવા બગાડે.
બિલકુલ એટલે છે ને જેટલું જરૂર હોય એટલું જ લેવું અને બગાડ ઓછો કરવો જોઈએ આપડણે બ
હા એ તો છે હ આ સામાજિક કમ જવાબદારી બધાની હોવી જોઈએ આવી.
હા અને ખેડૂતનો પરિશ્રમ પણ યાદ રાખવો જોઈએ કે લોકો તાપમાં એટલી મહેનત કરીને ખાવા ઉગાડે અન્ન ઉગાડે તો આપણેે એનો બગાડ ના કરવો જોઈએ.
હા એ તો એક અન્નો આમ કન તૈયાર કરવા પાછળ ઘણી મહેનત થઈ જાય કે એમને કેટલું છ-છ સાત-સાત મહિના વેઇટ કરવું પડે કે અમુક વાર તો અમુક તો અન્ન આપણને વરસે મળે એના પાછળ કેટલી મહેનત થાય.
અને બિલકુલ અને અત્યારે તો વરસાદ હવામાન છે જમીન અને જે બધું થાય છે એના લીધે અમુક વાર પાક બગડી પણ જાય છે.
હા એ તો તેથી તો ભોજન પ્રત્યે આદર આમ રાખવો બહુ જરૂરી છે આપડે.
બિલકુલ સાચી વાત છે અને ખોરાક વિજ્ઞાન પાછળ પણ રસપ્રદ સંબંધ છે.
હા એકદમ સાચી વાત પણ કઈ રીતે?
જો ફૂડ સાયન્સ દ્વારા ભોજનની ગુણવત્તા, પછી ભોજન પર મતલબ કેટલા પોષક તત્વો થાય છે, એ બધાનું સંશોધન પણ કરવામાં આવે છે.
હા, માઈક્રો બાયોલોજી પણ ખોરાક ની સુરક્ષામાં મહત્વપૂર્ણ જ ભૂમિકા ભજવે છે, તમને ખબર.
હા, અને ખોરાકમાં તો હાનિકારક જે સુૂક્ષ્મ જીવો હોય કે નહીં, તેની તપાસ થાય છે, બધું તપાસ થાય એની.
હા, કે ફૂડ પ્રિઝર્વેશન ની પદ્ધતિ પણ હવે તો વિજ્ઞાન પર આધારિત થઈ ગઈ છે.
હ, જેમકે રેફ્રિજરેશન છે, ડ્રઈંગ છે, અને જે પેસ્ટુરાઈઝેશન છે, એના ઉદાહરણ છે.
હા, બધી પદ્ધતિઓ તો ખોરાક ના લાંબા સમય સુધી સુરક્ષિત રાખે.
હ, અને ખોરાક, પર્યાવરણ વચ્ચે પણ એ બે નો સંબંધ છે.
હા, સસ્ટેનેબલ ફૂડ પ્રોડક્શન આજે તો વિશ્વભરમાં મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો, તમને ખબર?
હા, અને પાછું પાણીનો ઉપયોગ જમીનની ગુણવત્તા, અને જે કાર્બન ફૂટપ્રિન્ટ પર પણ દુનિયા અત્યારે આપવામાં ધ્યાન આપવામાં આવે છે.
હા, અને એમ ખબર, દરેક સમાજ પોતાની આમ અલગ ખોરાક દરબાવે પણ વ્યક્ત કરે છે, ખરાં પણ વ્યક્ત કરેને? આના પર તો આપણે એટલી બધી વાત કરી શકીએ ને, એટલી ઓછી છે.
બિલકુલ સાચી વાત, પણ હું તો એટલું માનું કે ઘરનું ખાવું જોઈએ વધારે, અને અન્નનો બગાડ કરવો ના જોઈએ.
એજ તો બરાબર છે તમારી વાત. ચલો, ફરી કોઈ નવા વિષય સાથે આપણે વાત કરીશું આના પર.
બિલકુલ, ચોક્કસ, ચોક્કસ.
આવજો.
આવજો.